કાપી નાંખેસ
હલો હા સાલુસે હા, સારુંસે ક્યાંગ્યો ભાઈ
હલો
હા
હાલો બંધ થઈ ચેમ તમે ચેમ બંધ કરી નાશો
આમ નતો કર્યો બંધ થઇ ગયો તો, હા હા બન
આ હે
વઉ વઉ બધે મજામા? ના ના આમે નતો કર્યો, હવે હુ શું ના છોકરાણ વવન બધે મજા
હા બધા મજામાં શી કવુ
બધે મજામ છે એમ હખી પીય મળવા જ્યાં
હ જ આવું જ પડે હવે સુૂટકો જ નઈ ને
હા શૂટ કરીને જઉુ થોડે ના નાહી આયાની
તો કાલે આવે પમ દાડા આવશે બે દાડા
હા આબાને કે તય આ ત બાબડ પરુણો દાળી હોય એટલે શ્રી કામ
દાઢી પર ઉણ હોય હાસી વાત છે.
દાડીકી પરનું હોય એટલે સિરી પિંકી એકલ થ ના ચાલે હમ હમ
હ
હા બ
બજ બજ અ હ
મ વરસાદ નહી કીધું વરસાદ
ચ કશું ટેપું નહિ વાયરો હવા ખસ થોડી થોડી આવેશે.
હોય તો કીધું હમનેં મેલો આમાં હ
હા તો પેલો ગોમડા મેલવો હશે પસે શેર માં લેવો હશે પણ આયા વગર શિખર ચ્યા હાંતઈ જ્યો હોય હે હા એમ વળી કે અંબાલાલ કે કે તો વરહાદ ઉસો છે ઉસોષ કરે છે ને
બધા એમ ક સુું ગણતો ત
તાર આ તો અડધો એજો ચાર આમ તો જોવ તો આહાડુ કેવાય
હા હાડત કેવરા એંત શ્યુ બેવાઇ ન શ્યુ તુ
અલ્યા વેવઈને આવલ તો અમદાવાદ જ્યા ઓલ્યા અંજીસણ આલ્યા ત્રણ ચાર પોસ છે હારે
હા
તો એલે આંજીસન લીધે એટલે ભારે પડે ર
હો ભારે પડ
કન્યા શું
હા ગરી બંધ કરી હા એ કેમ કહ તય
હે?
હ આ દવા ભારી પડે ને એટલે ના ખાવા
હોય તે ખાવા જોય ને ડસ્કા આવે.
હા ડાસ્કા આવીશે.
હમ લેપિન કે નયાદ કર કર કરતા ત મે તજ તો એજ ને હા આવા માથે આપડે મેલવી પડે.
પણ એના દઃખને ખબરહી પડત.
હોવે રોમેણીસતા આ દુખચાર પેળી જાય ખબર નહ જતી.
અને પાટણવાળા વિવેન શ શ તો
તમારે પાટણ વાળા વેવાઈ ને એ ગેસ થયો અને પગ મેડીને એકતા પગ દુખે છે ને મારી કોડ?
પબ દુઃખી છે.
અને ગેસ છે ને એટલે કે તમે આ બધું ખાવાનું બન હન કે ભીંડા ગવાર ને બટાકોન તારા હવે ખાવ છું?
વો દાય તો કે દાળી ફાવે
હા તાર અને એના છોકરા નહી કોઈ ખાતા કઠોળ
કંક ન ખાતા હોય.
ફિર કે અમે તો કે મગ કરો કે અઠવાડયે દહ દાડે
નથી ખાતા આપડે ચ મારે દવું નહી ખાતાનેશે પણ એમ તો ખ
શું કરવું મેત ખાવું શું કીધું? મેં કીધું તમ તાર બધું ખાજો મન તો સાયસ ને મારે્યા પગ દુખે તો મુ સાયસ વગર નહી રહી એક તન કીધું. તારે આ કોરોના ટિશન લઈ લઈને વસ્તી અને પગ થાચી ગયા હાશું.
હમ તા જીય શ કર.
હહી
ફોન તો હમણાં આવ્યા તો પણ હા ભડ નાશે
તમાન ચેમશે પગમ
આમાં તો હારશે હમને તો કોણ હમ હાર છે. ઈને હારશે હમ બધ હાર છે બધ મજામ શે બે સુખસન સેમને તો કો હમી પાટણ જેતા આ
અયા વેવાન ક્યાતા ત
ઓ અઈંયા
કે આયાત કે હા એ ઉર્મિલા આયાત કે આયાત ઓ રહીજયા ના મને કે અઠવાડીય ચાર દાળ મે જોવે મેદત કોમ વસુ હો એટ એટલે ગુડક જે આવે હા.
પશુમી
હવ એજને ના ના સજ આય તાર. એ થોડીક ફરતી જ હોય તોમ જતી જ હોય.
ત અમે લીધી ને આપમને કોમ નાતું કે એટલે પીધું સો રાત
હા હા. ગાય ભેશું
ગાય હાલે ન બે ભેસુ આલ નેટ બે જોટો એવાવાથ એસ
હ કાલે તાર પિનકી પશ આજે પોચી પચશો હાડા પસેે ગણ પોસ વાજે પહોચી તે બેગોમાના મહેમાન હતા કાલે
કાલે અશેી
હમ શિવરી નાતા અને હ જીઓ દરથી આયા તો
હોયન પા દાડી હોયસ હમ કા તો બફરો આ તેમમ તો રોવા અને હા
આવે છે ને આવે તો ખરે ને તાર હા એ તો સુૂટ્યા બાપડા નાલ થઇ ગયા નાલ અમે જતા સમજી પોણી નતા લેતા
હમમમ સુટી છે આ જએ તો
હમ હમ બપોરે હમ- મ-મ સુૂટ્યા હવે અગર ને કેતા હવે ફરવું એમ ફરો.
હા ફવે ફર પહોચી લો તારલા દાડા
કેટલા વર થી બહોજેલા હતા બાબડા. એક કે શોક એ હમાન કો એ નસી.
હા તો ચાર દાડી કાાલ પટાઈી નાશે ને બધે વેરે છે.
તારે એ જ ને પતા એ જ નાખે ને તાર.
વહરી એ જહજી મોદા મોદા જેટલા વર્ષ વર્ષ બે ત નહાર પોસનાળ થઈ જઈ રહ્યા.
ત બાપડી ને આ આ ઉપાધિ નથી દિનાજ ને. તઉું નાબુ દિના શું દશાની બહુ ને તારે જ એજને -એજને ખહબ બીજી શોન્તી છે.
હા સોતી સ સંત હ માવાને આ બો હમને
ના બાબા હમે જાયન જો.
અજ હમણે તો ની કણા હતાકાકા હ-હ-હ રમ બેનની તો વાર દ દના તો નથી આયા.
નથી આયા જ
જના આય
હાલ હવે નઈ આવે છે હવેજો હમ શ્રાવણ મહિનામાં આવે તો આવે કદા.
સ આબુ આબુ કર છે ચાર હ મ કાલી પૂનમ તિવાળ જોય પણ કોઈ નાઇ.
હા હા
કધરા જ વાની મેલવા આવી.
કોઈ બાપા મળે મહીસો તો તોશે ને નોકરી જા પેસડા જ કોમ કરે છે એટલે તેમાં
એટલે વહુ એકલી ને પશુ કોમ
હા કોમ ને એકલી બેલીજ ના આવે ને હમણા નાના છોકરા એ ના હોય તો ઠીક છે કે ન હાલો રે! હમ હાહા એટલે જ નને. તેમાં નથી આવતો નથ આવ ઓવ તારે એજ ને
ચ
ના રે
હમ હ
એજ નઈ એને પેસલા કોમારું ચાલે.
હા! એને કોમ હું હ શકોન
એજ ને હારું-હારું એટલ ન હારું કબ ખંઈહીં જાયને આવે એટલે
ઉવે તો હારું જ ને હારું કોમ તંતર લાજે છે સારું છેે.
હા! હા! એજ ને,
જોત તોકા સુકો રઇ ર અને રડી હેડે.
હએ!
અલ્ પીશ નવની દાડી હેડે છે.
હા! હલ્ પૈસ્યો તો ઘણું ધંધો કરે છેે.
એઈ તો ઘરે પણ બવ ની
વહું પણ મા હથે કઈ માં ગેરી છે ગોડું છે અડધું
ત ગુવાડુસન શું કર
એજ ને, એની જ રોમેયણ છે તારે, છોકરા ય ચેડી એના જેવા પણ તોફ ફાની છે. હા કહુ જ છું તાર. તો ફાની છે બાપા જબ્બર. એજ ને. હારું તાર હો. એ એ લે! ટન ટન થાય હારો છે. લે!
ટન ટન થાય. હં, હં, હં. અ ટન ટન થાય કે હંઅ હા મેલવાનું છે હવે?
હ ન તો થઈ પડે ઈ તો.
થઈ બ. થઈ નવી વાત હેંડાડી ઘણી, ચેટલા હવે એટલા આવશે.
આવે ત થયું પડે, હં હં હં આવે ન રિજેક્ટ તો આવે, ના આમ આવે તો. કેંચોલ હા રડ હો એયાર આવે ઈ શું કરે છે? હં?